ઓ જયસ ભાઈ
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે
એકદમ મજામાં હમણાં તો ચાલ્યા કરે છે એમ તો કારણ કે હું શહેર આવ્યો હતો તમારું કેમ છે બધું ગામમાં હમણા બધા
હા ગામમાં તો સારો છે અને હાલમાં તો શું છે ચોમાસાની ૠતું ચાલી રહી છે એટલે અમને સ્થળાંતર માં એમ થોડું ઘણું તબલિક પડે છે કારણ કે ગામડા ન જીવન તમે જાણો જ છો કેમ છે શહેરમાં કે મજા આવી રહી હશે ને તમને તો
ના ના ભાઈ મને પણ એવું જ લાગ્યું હતું કે શહેરમાં ખુબ જ સારું પડશે પરંતુ શહેરની મતલબમાં જિંદગી એકદમ કામ કરતા અલગ ચાલે છે અને તેનાથી મને થોડુંક વધારે તકલીફ થાવા મળી છે કારણ કે આપડે જો ગામડામાં જ એટલા વર્ષો વિતાવ્યા તો શહેરમાં મતલબમાં થોડુંક ચાલવા માટે થોડાક મને દિવસો હજુ લાગશે કારણ કે મે હં હમણાં આવ્યો હતો સ્થળાંતર કરીને તો મતલબમાં મને થોડુંક હજુ ત્યાં વસવા માટે અ એડજસ્ટ થવા માટે થોડક વાર લાગશે એવું મને લાગે છે કારણ કે આપડે શું કે ગામડાઓમાં શું હતું કે બધી વસ્તુ એટલી બધી વસ્તુ ખરીદવા ન પડતી કેમ કે પાણી થી મારીને એ બધી વસ્તુ અમુક અમુક વસ્તુ જે આપણને એમ જ મળી જતી હતી તો તે બધી વસ્તુ પણ હણાં મારે અહીંમાં ખરીદવી પડે છે અને એક એક વસ્તુ જે જે વસ્તુ આપણે જોઈએ છે તો તે બધી વસ્તુ મારે ખરીદીને જ લાવવું પડે છે તો જેથી કરીને મારે ઘણા બધા એવા ખર્ચા પણ થઈ રહ્યા છે અને તે જેટલી બી વસ્તુ આપણે ગામડામાં કે સસ્તી બધી મળી જતી હતી તો તે બધી વસ્તુ છે ને આ શહેરોમાં ખુબ જ વધારે મોઘી મળતી છે અને મોઘી મળવાના કારણે ખુબ જ વધારે એ મને તકલીફ થઈ રહી છે અને મારા ઘણા બધા પૈસા તેમાં જ લાગી જાય છે અને જો આપણે શહેરમાં આવીએ અને જો શહેરમાં આપ વધારે ઈન્કમ ના હોય તો આપ ઈન્કમ નો કેટલો બધો પાઠ આપ એક્સપેન્સ નીકળી જાય અને સ્ટાર્ટિંગમાં તો આપણે મતલબ જો રૂમ પર રહેવું પડે પોતાનું ઘર પણ ના હોય અને જો કોઈ સગા સંબંધી હોય તો ચાલી જાય પરંતુ જો આપણે કોઈ રૂમ ભાડે રાખી એવું રહીએ અને ભાડું ચુકવવું પડે ત્યાં ખાવાનો ખર્ચો અને કોઈ પણ વસ્તુ કે જવાનો ખર્ચો પછી આપડે કે પણ આપણી પર ગાડીને એવું ના હોય તો કે પણ જવા ભાડું ચૂકવવું પડે એ બધી વસ્તુ મારે હમણાં ધ્યાન રાખીને પૈસા ખર્ચ કરવા પડે છે અને અહંયા થી મારે પૈસા ગામમાં પણ મોકલવાના હોય છે તો ગામમાં મોકલવા માટે પૈસા યોગ્ય રીતના બચતા જ નથી જેથી કરીને ખુબ જ વધારે એવી તકલીફ નો સામનો મારે કરવો પડે છે એટલે છે ને સ્થળાંતર કરા તો મને ખુબ જારે એવું સારું પડશે એવું મેં વિચારેલું હતું અને ઘણા બધા પૈસા પણ ક શહેરમાં એવું મેં વિચારેલું હતું તો જેથી કરીને તે બધા મને હમણાં ખબર પડવા લાગી છે કે મતલબ શહેરમાં ઈન્કમ તો વધારે હોય છે પરંતુ તેની સા સાથે તેના ખર્ચાઓ પણ ખુબ જ વધારે હોય છે તો આપડણે તે ખર્ચાઓ અ દૂર કરવા માટે કેટલીક બધી એવી ડિસિપ્લિન રાખવું પડશે જેમ કે આપણે કોઈ પણ વધારેનો ખર્ચો ન કરવો જોઈએ અને કેટે પણ એ મતલબમાં આપણે આલટુ ફલટું વસ્તુ જેમ કે હોય આપણે ક્લબિંગ કરવું અને એવું બધું વસ્તુ બધા જતા હોય આપણા ફ્રેન્ડ્સ લોકો તો તે લોકો સાથે આપણે ન ઉજવો જોઈએ કારણ કે આપણા હમણાં કમાવા આવીએ છીએ અને આપણી પર એટલું બધું નથી પૈસા હો તો આપડે બધું પેલા કમાવા પર ધ્યાન આપવું જોઈએ અને જયારે આપણા પર એકદમ પરફેક્ટ ઈન્કમ આવતી થઈ જશે અને આપણે પ્રોપર ઈન્કમ લાગશે કે હા હવે થોડુંક પૈસા ગવાવી શકો છો અને થોડુંક એના પર ખર્ચો કરી શકો છો તો ત્યારે જ આપણે તે બધો ખર્ચો કરવો જોઈએ અને સ્ટાર્ટિંગમાં આપણે મતલબ પેલા ટાજ વસવું જોઈએ સારી રીતના કામકાજ કરવું જોઈએ અને પહેલા ડિસિપ્લન રાખવું જોઈએ કારણ કે શહેરમાં જઈને બધા લોકો છે ને ખોટા રસ્તે વધારે દોડી જતા હોય અને તો અમારા જે મતલબ બાજુમાં રહેતાા છે બીજા ફ્લેટ વાળા તો તે લોકો પણ અહીંકમાં આવ્યા છે ગામથી અને તે લોકો પણ ઘણા બધા એવા રસ્તે ચડી ગયા છે અને તેઓને જોઈને મને થોડીક શીખ મળી છે કે મતલબ હું પણ જો એવા રસ્તે ચડી જઈશ તો મારે પણ ઘણું બધું એવું મતલબ પૈસા બીજા પછી લેવા પડશે ને એ બધી તકલીફ થઈ જવાની છે તો તેથી એ બધી વસ્તુઓ નનું મેં ધ્યાન રાખ્યું છે અને હમણાં તો થોડુંક ડિસિપ્લન થી મે કામ કરી રહ્યો છું અને બધા એક્સપેન્સ પણ ઓછાક લખ્યાશે ગમે ત્યાં ગમે તે ખર્ચો કરતો જ નથી અને એકદમ સારું ખોરાક પણ ખાવ છું બહાર ન ખોરાક પણ કઈ ખાતો નથી જેથી કરીને પૈસા પણ બચેશે અને મારી સેહત પણ સારી રહેશે કારણ કે જો બહાર ન ખોરાક ખાવા મની જઈશ તો મારા પૈસા પણ જશે અને મારી તબિયત પણ ખરાબ થઈ જવાની છે
હા તમારી વાત એકદમ સાચી છે અને તમે કીધું શહેરોનું જીવન સારું છે અને ગામડામાં તમે પૈસા ના મોકલા છો એ તો સારી વાત છે કારણ કે મારો પણ જે મોટા ભાઈ છે અને કાકા લોકો પણ હવે તો શહેરોમાં જ રહે છે એ લોકો પણ અમને જયારે પૈસાની ઘટ પડે ત્યારે અમને મોકલે છે અને કોઈ વાર એ લોકો ને કોઈ ફાઈનાન્શિયલ કન્ડિશન હોય કે પૈસાની જરૂર હોય કે ઘર માટે લોન લેવી હોય કે પછી ગાડીને એવું લે છે ત્યારે અમે પણ થોડા ઘણા પૈસાની મદદ કરીએ છીએ એટલે અમાર જીવન તો ચાલ્યા કરે છે પરંતુ મોટી વાત એ છે કે ગામડાઓમાં કરતા શહેરોમાં રસ્તા અને જે કચરાના રસ્તા છે એ ખુબંજ સારી છે એવું મને જોવા મળી છે કારણ કે અમારા ગામડામાં શું છે કે હજુ રસ્તા કાચા જ છે એટલે પાકા કરવામાં આવ્યા નથી એટલે અમને ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે જેમ કે ચોમાસામાં જતોરે કોઈ બીમાર પડી હોય તો અમારે એને સારવાર માટે ઘણી દૂર સુધી શહેર તરફ વળવું પડે છે કારણ કે અમારે ત્યાં એટલી બધી સારી એવી દવાઓ અને હોસ્પિટલો ઉપલબ્ધ નથી એમ તો શરીરથી સારી થઈ જાય છે પરંતુ જે ભયંકર રોગ હોય છે જે મોટા પયા પર હોય છે તેના કારણે અમને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે તમારી બાજુ શું છે તમારી બાજુ તો કચરો અને નિકાલ ને પછી આ હોસ્પિટલ સારવાર ને શિક્ષણ ની સારવાર એ બધી તો સારી હશે ને
હા ભાઈ શહેરમાં આ વસ્તુ તો ખૂબ જ સારી છે કે મતલબ અમાં શિક્ષણની સારવાર અને મતલબમાં કોઈ પણ મેડિકલ આપણે વસ્તુ જોઈતી હોય તો એ બધી સારવાર ખૂબ જ સારી મળી રહે છે અને શહેરોમાં મતલબમાં બધા એકદમ વધારે મતલબમાં ડિગ્રી હાસિલ કરીને જે લોકો બનેલા હોય ડોક્ટરથી મારીને કઈ પણ તો ત્યાં બધા લોકો વધારે હોય છે જેથી કરીને એકમાં આપણે મતલબમાં કઈ પણ કોઈ વ્યક્તિને થયું હોય તો તેની જાન બચાવવી ખુબ જ સારું પડે છે અને બીજી તરફ આપડણે જોવા જઈએ ગામમાં મતલબ કઈ પણ થયું હોય તો તેને શહેર લાવવું પડે છે અને એ બધુંમાં કેટલું સ્થળાંતર કરવામાં કેટલો વાર લાગી જાય છે તો એટલી ઓરમાં મતલબમાં લાવટા લાવટા તેમની અડધી તબિયત તો ખરાબ થઈ શકે છે અને ત્યાં જ મૃત્યુ પામવાનો પણ ચાન્સીસ છે વધારે પરંતુ જો આપણે શહેરમાં રહેતા હોય તો આ બધા ચાન્સીસ ઓછા રહે છે અને શહેરમાં રહેવાથી આપણે ખૂબ જ એવી ઓછી તકલીફનો સામનો કરવો પડે અને આપણે સારી રીતના પોતાના જીવ પણ બજાવી શકીએ અને આપણી પોતાની કન્ડિશન પણ સારી કરી શકીએ જેથી કરીને આપણે આ વસ્તુ ખૂબ જ સારી છે અને ભણતર બાબત માટે અહીંમાં બધી જ સ્કૂલોમાં એકદમ સારી રીતને ઇંગ્લિશ શીખવામાં આવે છે બા ઇંગ્લિશ બોલતા પણ શીખવામાં આવેશે તો આપણે જાણીએ છીએ કે ઇંગ્લશ આજના જીવનમાં કેટલીક જરૂરી છે તો મતલબમાં જો નાના નાના બાળકો પહેલાથી જ ઇંગ્લિશ શીખશે અને સારા સ્કૂલોમાં ભણશે તો તેઓને ખુબ જ સારું પડી દેવાનું છે આગળ જતા અને ખુબ જ સારી એવી જોબ પણ મળશે ઇંગ્લિશ બોલવાથી મતલબમાં તેઓને બધી ભાષાઓ પણ સમજી શકાશે કારણ કે ઇંગ્લિશ એક વસ્તુ એવી છે જેનાથી આપણે આખી દુનિયાને સમજી શકીએ અને ઇંગ્લિશ લેંગ્વેજ એ બધા જ દેશોમાં બોલવામાં આવે છે જેથી કરીને આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવી જોઈએ અને તે શીખવા માટે આપણે પહેલાથી જ પાયો જો સારો રાખીશું મતલબમાં નાના છોકરાઓનો તો ખુબ જ સરળતા રહેવાની છે અને જો પાયો સારો હોય તો આગળ જતા એમને ખુબ જ સારી રીતના આવડી જાય છે એટલે મતલબમાં આપણે સારી સ્કૂલોમાં ભણવા માટે શહેર આવવું તો એ ખુબ જ સારી વસ્તુ છે અને ત્યાંથી આપણે જો ડિગ્રી હાસિલ કરીશું તો આપણને આગળ જતાશે ને ખુબ જ વધારે એવું સારું પડવાનું છે અને સારી નોકરી પણ મળી જવાની છે જેથી કરીને શહેરમાં આ વસ્તુ તો મને ખુબ જ સારું લાગ્યું અને મેં જે જગ્યા નોકરી કરું છું તો તે જગ્યા પણ મતલબમાં ખુબ જ સારી રીતના વર્ક કરાવે છે અને એટલું બધું કામ નથી અને ખાલી કોમ્પ્યુટર પર જ વર્ક કરવાનું હોય છે મારે જેથી કરીને કામ તો ખુબ જ સારું છે પરંતુ જે જેટલી ઈન્કમ છે તેટલી ઈન્કમમાં મતલબમાં મારે એમાં ડિસિપ્લિન થી રહેવું પડે છે અને મતલબ મારે એમાં જો ઘર મારું એંમાં જ હટે તો ખુબ જ સારું એવું પડી જવાનું હતું પરંતુ મારું ઘર ગામમાં છે અને મારે અહીંમાં ભાડે રહેવું પડે છે તો ત્યારે મારે થોડીક તકલીફ નો સામનો કરવો પડે છે તો એ બધી તકલીફ થોડીક રહેવાની જ છે પરંતુ આગળ જતા મારી ઈન્કમ પણ વધશે, તો આગળ જતા મારે સારું પડી જશે અને પરમિનન્ટ પણ થઈ જઈશ, તો મારે ખુબ જ. સારું પડી જવાનું છે તો તે બાબત ઉપર મેં થોડુંક ધ્યાન આપી રહ્યો છું, અને ખૂબ જ સારી રીતના હમણાં કામ કરી રહ્યો છું, જેથી કરીને મેં આગળ જતા ઘરે પણ સારા પૈસા એવા મોકલી શકો, અને ઘરનાને પણ મેં જે નોકરી કરું છું તેનાથી થોડુંક લાભ થાય.
જણાવ્યું કે તમે ત્યાં સ્ટ્રગલ કરો છો, તે તે વાત તો સાચી છે. અને ગામડાઓમાં પણ, ગામડાનું જીવન પણ એમ જોવા જઈએ તો, તમને મેં કીધું કે રસ્તા અને એવી સુવિધા ઉપલબ્ધ નથી, એનો મતલબ એ નથી કે ગામડાનું જીવન ખુબ જ ખરાબ છે. એવું નથી ગામડાનું જીવન. ખુબ જ સારું છે. અને આપણે જો મને તો શું છે કે ડુંગર એ બધું બહુ ગમે છે, એટલે મને ગામડા જ ખૂબ જ ગમી છે. અને મે કદાચ નો નોકરીએ પણ લાગો તો મને એવી જ ઈચ્છા છે કે મેં કશે ગામડામાં જ નોકરી કરું, કારણ કે ગામડાનું જીવન એ શ્રેષ્ઠ જીવન છે. ત્યાં વાતાવરણ પણ ઠંડુ રહે છે અને ચોમાસું રોડ માં વરસાદ તો પડે છે, પરંતુ ખુબ જ મજા આવે છે. અને ચારે બાજુ એકદમ લીલું છમ થઈ જાય છે, અને એ બધું જોવાની પણ મજા આવે છે. અને સિટીમાં, શહેરોમાં શું છે કે જયારે પહેલો વરસાદ પડે છે ચોમાસામાં ત્યારે ગટરો માંથી ગંડુ પાણી બહાર નીકળી આવે છે, અને કેટલીક વાર વાસ પણ આવ છે એ બધું મને ગમતું નથી. અને અહિયાં શું છે કે એકદમ શોર શરાબો પણ અવાજ પણ આવતો નથી. ચારે બાજુ શાંતિ હોય છે. સવાર ઉઠે ત્યારે બી એકદમ પશુ પંક્ષીઓના કલરવઠી ઉઠે છે. એ લોકો ના જે એ લોકો જે આ અવાજ કરે છે તેનાથી જ અ ઊઠે છે. એટલે અમને મજા આવે છે. જ્યારે શહેરોમાં શું હોય છે કે તમે જયારે ઉઠતા હશો. ત્યારે તમે પણ નોટિસ કર્યું હશે કે તમારે તો ચારે બાજુ એકદમ વાહનો હોય છે. વાહનો નો હોન વાગતાં હોય છે, જેના કારણે ખુબ જ ધન પ્રદુષણ થતું હોય છે. કેટલીક વાર કેટલીક મોટા મોલમાં પાટી થતી હોય છે, તો તેમાં પણ ઘણું બધો પ્રદુષણ ફેલાતું હોય છે, એટલે મને તો અમારા ગામડાનું જીવન જ ગમે છે. ગામડાઓમાં ભલે થોડી ઘણી સેવાઓનો અપૂરતિ હોય છે, સગવડો પરંતુ અહિયાં મજા આવે છે, અહીંયા શિક્ષણની સેવા એટલી બધી સ્ટ્રોંગ નથી, પરંતુ ખુબ જ મજા આવે છે. ભણવાની પણ કારણ કે શિક્ષકો પણ અમારે ત્યાં આજુબાજુના સવા એટલે કે ફરિયાના જ હોય છે, એટલે મજા આવે છે. તમારે શું કેવું તમારા શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ કેવું છે. ઘટી રહ્યું છે કે તાપમાનમાં કેવો વધારો થઈ રહ્યો છે કે, પછી ઘટાડો થઈ રહ્યો છે.
હા, શહેરમાં તો ખુબ જ વધારે એવી ગરમીનું પ્રમાણ પણ વધી ગયેલું છે. અને તમને ખબર છે કે શહેરમાં બધી મતલબમાં કંપનીઓ ફેક્ટરીઓ ચતી. હોય અને કેટલાક વાહનો પણ ચાલતા હોય છે. તો જેથી કરીને ખુબ જ વધારે ગરમીનું પ્રમાણ પણ વધી શકે, અને પ્રદુષણ પણ ખુબ જ વધારે શકે, જેથી કરીને આપણે શહેર એવી બધી આપણે ના રાખી શકીએ, પરંતુ આપણે એર કુલર અને, મતલબ જે અ એ મતલબ એર સારી કરે તેવી આપણે વસ્તુ લગાવી શકીએ, અને જેથી કરીને આપણે શુદ્ધ હવા પણ લઈ શકીએ, પરંતુ આપણે શહેરમાં મતલબ એટલું બધું પ્રદુષણનું પ્રમાણ તો હશે જ. અને જો ગામડા જેવું પ્રદુષણ તો આપણે નહી કરી શકીએ, કારણ કે ગામડામાં ખુબ જ શુદ્ધહવા હોય. અને ગામડામાં આપણને ખુબ જ એવું સારું પડે, જેથી કરીને ગામડામાં માણસો વધારે જીવતા પણ હોય અને સારું ખોરાક ખાટો પણ હોય અને ગામડાઓમાં મતલબમાં શહેર પણ બધાની સારી રહે, કારણ કે તેઓ બેસીને વર્ક નથી કરતા, પરંતુ પોતે હલન ચલન કરીને વર્ક કરે છે, તેથી કરીને તેનું શરીર પણ ખૂબ જ સારું રહે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે, અને આ તમે જે. વિશે મને જણાવ્યું. એ જણવામાં મને પણ ખુબ જ રસ હતો અને મેં વિચારતો પણ હતો કે શહેરોનું જીવન કેવો હશે. ચાલો, આપડે જયારે મળશું ત્યારે વધારે ડીપમાં જઈને વાત કરીશું. શહેરો વિશે.
હા, ચાલો ભાઈ.